હેલો
હા, કેમ છો? હું એકદમ મજામાં, તમે કેમ છો?
મને પણ સારું છે, હું છે ને હ હું છે ને ન્યૂઝ પેપર વાતતી હતી તો એમ થયું કે આ જે છે ને આપણે બૌદ્ધ ધર્મ વિશે કઈક એક ઊંડાણ પૂર્વક ચર્ચા કરીએ, કેમ કે બૌદ્ધ ધર્મ નો ફેલાવો ને એ બધું ક્યારે થય તું ને શું કાય ને એઈ આપણને એકલી બધી તો એકબીજાને ખબર ના હોય છે, તમને ખબર હોય તમે કહેજો ને મને ખબર હશે ને એ હું તમને કહીશ,
હા, એ વાત તો તમારી સાચી જ છે, મને તો બઉ એટલું બધું કઈ નોલેજ નથી પણ બસ એટલી ખબર છે, કે બૌદ્ધ ધર્મ વિશ્વમાં મુખ્ય ધર્મ માનો એક ધર્મ છે, તેની સ્થાપના હને વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી. અને તેમનું જન્મ સ્થળ છેને ઉુંબીની છે, એમનું પ્રાચીન સ્થળ હૈ ને મહાભક્ત મંદિર હૈ, બસ મને તો આટલી જ ખબર છે, તમને કઈ ખબર છે તો મને જણાવો.
હા, ઈ બુદ્ધ ભગવાન નું જન્મ છે ને ઈસવીસન પૂર્વે પાંચસો ને છ સાઠ માંથી હતું જે નેપાળ ની તરાઈમાં કપિલ વસ્તુ નગર છે, ને હા, ત્યાં લુંબિનીમાં વૈશાખી પૂર્ણિમા ના દિવસે તેમનો જન્મ થયો હતો. અમને એમ તેમના બાળપણ નું નામ છે, ને સિદ્ધાર્થ છે અને તેના પિતા નું નામ સૂર્યધન. અને તેમની માતા નું નામ છે ને મહામાયા દેવી છે, એટલે બૌ બૌદ્ધ જે ભગવાન છે, જે એમનો સિદ્ધાર્થ તરીકે અ જન્મ થું ત્યારે પેલા આવેલા એ રાજા ના પુત્ર હતા, જે અ જે સ્ય સોરી સૂર્યધન ના એના પપ્પાનુંું નામ છે, એટલે જયારે એનો જન્મ થયો ને ત્યારે એક ભવિષ્યવાણી કરવામાં આવી, અને આજુબાજુના બધા જ્યોતિષ જે કોઈ ભ ને બ્રાહ્મણ હા ઈ લોકોને બધાને બોલાવવામાં આવ્યા, અને એમની જ્યોતિષવાણી કરવામાં આવી, કે આ જોઈ દયો કે આ પ ત્ર મોટો થઈને, કઈ રીતે શું બનશે ને શું નહી તો એ બધા જ્યાં પંડિત બધા બેઠા હતા ને એ બધું તો બધા તો સારું સારું બોલતા હતા કેમ કે બધા ને એ બીક હતી. કે રાજા સૂર્યોધન છે ને જો ગુસ્સે થઈ જશે તો આની ભવિષ્યવાણી આપણે કરી દેસું તો તો એમાં એક છે ને એક એક પંડિત ઊભા થાય છે. એનું નામ છે કૌટલ્ય કોટલિયા ઉભા થઈને છે ને હાચે હાંચું કયે છે કે આ છોકરો કાં તો મોટો થઈ ને સારા એવો રાજા બનશે અને કા છે ને ઈ અ અ સાધુ બનશે એટલે આ રીતે છે ને પેલા એમના જન્મ સમયની ભવિષ્ય વાણી કરવામાં આવી હતી.
હા એ તો તમારી વાત એકદમ સાચી છે, મેં પણ એવું સાંભ્યું હતું કે બૌદ્ધ ભગવાન છે હેને બાળપણથીને જ સિદ્ધાર્થ દયાળુ અને શવાંત સ્વભાવના હતા અને ખાસ કરીને જયારે તેમની ઓગણત્રીસ વર્ષની ઉંમરે હેને તેમને વૃદ્ધ રોગી મુક્ત વ્યક્તિ અને એક સન્યાસી જોયા આ ચાર દ્રશ્યો થી તેમને જીવનના દુઃખ વિશે વિચારવાની અ પ્રેરણા થાય તેથીને તેમણે હેને રાજમહેલ વૈભવ જીવનનો ત્યાગ કરીને સત્યની શોધ શરૂ કરી અને લગભગ છ વર્ષ સુધી કઠોર તપસ્યા કર્યા પછી તેમને સમજાયું કે અતિભોગ અને અતિતપ બંને યોગ્ય નથી ત્યારબાદ મહાબોદધિ મંદિર ખાતે બૌદ્ધિક વૃક્ષ નીચે ધ્યાન કરતા તેમને જ્ઞાન પ્રાપ્ત થઈ અને તેઓ એ બુદ્ધ જાગૃત થયેલ તરીકે પણ ઓળખાયા બસ મને તો આટલી ખબર છે સાથે સાથે તેમને હેને આમ તો પ્રાપ્તિ પછી તેમને સા સારનાથમાં પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો કે જેમને હેને ધર્મચક્ર અને પ્રવર્તન કેવામાં આવે છે. અને બુદ્ધ નો મુખ્ય ઉપદેશ તો એ છે કે સ કે બોલવું ને અહિંસાને કરુણા રાખવી લોક ક્રોધ અને મોહથીને દૂર રહેવું અને સારા કર્મ કરવા અને મધ્ય માર્ગ અપનાવો અને બસ મને તો આટલું જ ખબર છે. તમને કાઈ ખબર હે
હા તો એમાં હા એને છે ને આઠ રસ્તાઓ એટલે એમને એવું કેહેવામાં આવે અષ્ટાંગિક છે ને માર્ગ એક અપનાવવામાં આવે ને ઈ છે ને બૌદ્ધ ભગવાને એ દર્શાવ્યા હતા કે ઈ જેમાં હેને સાચું જ્ઞાન હોય સાચું જો સંકલ્પ પછી સાચું વચન સાચું કર્મ સાચું જીવન સાચો પ્રયાસ અને સાચી સ્મૃતિ અને સાચી સમાધિનો તેમાં એમાં સમાવેશ થાય હે ઈ દુઃખ નો હે ને દુઃખ નો નિરોધ માર્ગ હે કે દુઃખ એનાથી દૂર થઈ જાય એમ પછી એનું મહાનિમાણ હે ને તેમને પોતાનું આખું જીવન છે ને લોક લોકો ના લોકોમાં શાંતિ પછી અહિંસા કરુણા અને સમાનતાનો પસાર કરવામાં વીતા વ્યુ હતું જેમ કે એઈ આશરે છે ને એસી વર્ષની વય એ ઉત્તર પ્રદેશ ની ગુસી ખાતે તેમને તેનો પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. પણ એથી પેલા તેના જીવનમાં ઘણી બધી કઠિનાઓ થી ઈ પસાર થયેલા છે. કેમકે જયારે એને રાજભાટ ઈતો રાજાનો એક પુત્ર અને એને પેલા બધું એ રાજપાટ મૂકી ને પછી એમનું સાથી નું નામ હતું છન એ છનં ને સાથે લઈ જાય છે અને એનો ઘોડો ઘોડો રીયો ને ઈ ઘોડો અ ઘોડે ઉપર અ પેલો પોતે ચાલીને પછી છન્ને એનો ઘોડો પછી એના બધા ઝેવર ને એ બધું એને સોંપી દે છે. અને એને કેય છે કે આજ થી છે ને હું સંન્યાસ લવ છું અને તું છે ને પાછો રાજપાઠ એ ત્યાં પાછું મહેલ માં પાછું ફરીજા. એટલે ત્યારે ઈ બુદ્ધ તો પેલા એને કઈ એવું હતું નઈ કઈ રીતે શું કરું પેલા તો એને માર્ગ મળતો નતો એટલે પેલા તો ઈ છે ને એવી રીતે છોડી ને પેલા વયા ગયાતા ને પછી એને તપસ્યાને ધ્યાન ધરવાનું અ શરૂઆત કરી હતી.
હા. એ તો તમે સાચી વાત પણ એમના જીવનમાં એવા કોઈ કાર્ય ખરા કે જેનાથી ને ઘણું બધું શીખવા મયલું હોય એવી તમને કઈ ખબર ખરી.
હા એમના બૌદ્ધ ધર્મ ના છે ને એના સિદ્ધાંતો પણ છે. કે જે એનો મુખ્ય હેને એના ત્રણ અંગો છે બુદ્ધ ભગવાનના. જેને સંઘ અને ધમ ધમ કેતા હતા એ ત્યારે. એ એમાં એવું છે કે એમનું આખું છે ને આપડે કેમ સવારમાં સાત વાગે કે અ દિવસ પ્રમાણે ટાઈમ હોય ને કે સાત વાગે આ આતી થાય અને સાંજે સાડા છ સાત સાડા સાતે આરતી થાય એ એટલે બુદ્ધમાં પણ છે ને એવી રીતે આરતી થાય એટલે એમાં છે ને એ આખી આર તી બોલવામાં આવેકે, બુદ્ધમ, શરણમ, ગછામી. પછી ધમ્મમ શરણમ ગછામી અને શંઘમ શરણમ ગછામી. આ યેની આખી આરતી છે. એટલે એમાંથી હેને આ બુદ્ધ ભગવાનને એમ કે કેહે તમને જી કંઈપણ માર્ગનો મળતો હોયને તો ઈ તમે છે ને ઈ ધ્યાન ધરવાથી અને ઈ કારણ તી અને સર સંસ્થાનો ત્યાગ કરવો હોય, નેતો હંમેશા માટે હેને મોહમાયા નો ત્યાગ કરવો પડે. અને બુદ્ધ ભગવાન અનુસાર હે ને એ જાણવામાં આવે કે શું સૃષ્ટિ છે નેએ દુઃખમય છે અને નાસમંત અને તોત તૃષ્ણાનો હવે આપણે મનુષ્યને એક ત્યાગ કરવો પડે. એટલે એવી રીતે હેને કોઈપણ વિશ્વનીય સત્તામાં હેને ઈ વિશ્વાસ નહોતા રાખતા. અને એ હંમેશા છે ને સાદું જીવન જીવતા તા. અને ઈ સમાજનું છે ને નિર્માણ ઈશ્વરે નહીં પરંતુ એવું એવું વિચારતા હતા કે એને માનીએ કર્યું છે. આથી તેમને હેને રાજા અને વણિકોને દયાળુ અને નૈતિક બનાવવાની સલાહ આપી હતી.
હા એતો તમે બરાબર કીધું પણ તમને ખબર છે ને મે હે ના આઠ આ એ હતા જેમાં ખાસ કરીને હે સમયક દષ્ટિ સમયક સંકલો સમયક વાણી સમયક ક કર્મ આ અને સાથે સાથે હેને સમય એક પ્રયત્ન સમય એક સ્મૃતિ અને સમ સમાધિ આ પણ તેમના આઠ અષ્ટાંગ માર્ગ છે. અને એની સાથે સાથે હે ને એમના ચાર આર્ય સત્ય પણ છે. જેમાં જીવનમાં દુખ છે દુઃખનું કારણ
જે તૃષ્ણાનો અંત આવે તો દુઃખનો અંત આવે અને અષ્ટાંગ માર્ગમાં થીને દુઃખમાંથીને મુક્તિ મળે આતો તમને ખબર જ હશે ને.
હા એતો મને ખબર જ છે. અને બૌદ્ધ મા ગ્રંથો અનુસાર છે ઈ પોતાના પ્રિય શિષ્ય ઈ હતા જે આનંદ એનું નામ હતું પણ પેલા તો એવું હતું બુધમાં કે બુદ્ધ ભગવાન છે ને મહિલાઓ ન કોઈ દીને સંઘમાં સમાવેશ નો તા કરતા. પણ એનો આનંદ એનો શિષ્ય હતો અને એનો પ્રિય શિષ્ય તો એટલે એના કેવા હેને એને મહિલાના સંઘમાં ભેળ્યા હતા અને એ પ્રથમ મહિલા હે ને પ્રજાપતિ તે આ ગૌતમી હતા જેમ કે એની પાલક માતા હતા ને તે એના પ્રથમ સંઘમાં એને સામેલ કર્યા હતા. ઈ એટલે ઈ પ્રથમ મહિલા તરીકે સામેલ તરીકે એને ઓળખાય છે. અને ઈ મહિલા હૈં ને જેથી આ ઈ સંઘ જે મહિલા નિર્માણ પ્રાપ્ત કરીને કરી લેતી ને તેથી થેરી તરીકે એને ઓળખવામાં આવી એટલેજે મહિલા નો સમાવેશ થાય ને બુધ બુધ સંઘમાં. ઈ મહિલાને થેરી તરીકે તેમાં ઓળખવામાં આવતું. અટલે એઈ રીતે અને બૌદ્ધનું એક બધા ધર્મમાં અલગ અલગ આ ધાર્મિક આ પુસ્તક હોય જેમ કે બધા અલગ અલગ અ બાઈબલ છે, પછી કુરાન શરીફ છે. પછી ગીતા છે, ભગવદગીતા. એટલે એવી રી એવી જ રીતે હેને આમાં વિનયકપીટક અ છે. જે બૌદ્ધધર્મનું છે, ને. સૌથી પવિત્ર પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. અને એને એટલે ઈ મુજબ હેને એને નિયમો બનાયવતા. વિનયપીટકમાં જેમ કે પારકાધનનો લોભ ના. કરવો હિંસા ન કરવી પછી નશો ન કરવો અસત્ય ન બોલવું. દુરાચાર થી દૂર રહેવું એટલે આ રીતે છે ને તેમાં વિનય પીઠકમાં નિયમો પણ બનાવવામાં આવ્યા તા. એટલે એમાં આ બધો એ છે ને વિનય પીટકમાં સંગ્રહ કરવામાં આવ્યો છે.
હા એ વાત તો સાચી છે પણ તમને ખબર છે કે જે બૌદ્ધ અને બુદ્ધ ભગવાન નું અવસાન છે તે લગભગ એને શષણ પૂર્વ ચારસો ત્યાંસ અને તેમનું અવસાન હે ને કુશીનનગર ખાતે થયું હતું. અને અવસાન સમયે તેમની ઉંમર હે લગભગ એશ વર્ષની હતી અને અંતિમ ક્ષણોમાં પણ તે પોતાના આ શિષ્યઓને સત્ય ધર્મને સહર્મ આગળ જવાની પ્રેરણા આપી હતી. તો સારું આપડે સાંજે મળીને હેને આ ડિટેલમાં પૂરી માહિતી એકત્ર કરી ઠીક છે.
હા હા ઠીક છે આવજો બાય.
આવજો બાય.